હા
હલો
શું કરી્યા છો ભાઈ
કઈ નઈ હાલમાં તો આરામ કરીએ છ તમે શું કરી્યા છો હમણા
તો હાલમાં તોજ બપોરનોો ટાઈમ થયો છે અને હું પણ આ વાડી બાજુ આવેલો હતો અને હમણાં તો શું છે કે વાડીએ જમે જમવાનું પણ લઈ આવી છે એટલે વાડીએ બેસીને જમવાનું જમી રહ્યા છે તમારે કેમ છો તમે કઈ ખેતીને એવું કરો છો હાલમાં
હા કરીએ છેીએ કારણ કે તમે જાણો છો કે મોસ્ટફલી એમ તો ખેતી જ વધારે કરું છું અને ખેતી પર અરા ઘરનું એમ બધું ચાલે છે એટલે કે અમારા જે ગામના બધા ખેડૂતો જ છે મોસ્ટલી અને અમારા ગામમાં જે એટલે કે અમારા ગામમાં અને અમારા જે ઘરે જે ખેતી થાય છે મોસ્ટલી શાકભાજીની થાય છે સીઝન પ્રમાણે જે શાકભાજી વધારે ઊંઘે છે એટલે સીઝનમાં ક શાકભાજી રોપવા જોઈ એ પ્રમાણે અમે રોપીએ છીએ અને સારું અમને પ્રોફિટ પણ થાય છે અને લોસ પણ થવાનો શ રહે છે કારણ કે તમે જાણો જ છો કે અમને તો વાતાવરણ એટલું બગડી રહ્યું છે જેના કારણે ખેતી પણ એટલી બધી સારી નથી થતી એટલે આપડે તો હવે ખેતી પર એમ તો મને તો એજ વિચાર છે કે ઓછું ધ્યાન આપો અને વધારેડ જોબ ધ્યાન આપો એ વિચાર આપ રહ્યો છ તમારા શું હાલ છે તમારા ખેતીમાં
હા એમ તો જોવા જઈએ તો હાલમાં જે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહેલો છે તેના કારણે અમને ખેતીમાં ઘણું બધું નુકસાન થવાની સંભાવના તો રહેલી છે પરંતુ ખેતી કરવામાં મને તો પહેલેથી શોખ છે અને મજા પણ આવે છે કારણ કે એમાં આપણે કોઈના આ નોકર રહેતા નથી આપણે પોટા માલિક હોય છે અને કોઈ વાર એમાં શું છે કે કુદરતી કારણોસર કોઈ વાર માલમાં નુકસાન પહોંચે છે અને કોઈ વાર શું છે પેલા જે આ પશુ પક્ષી હોય છે તેમના દ્વારા પણ કોઈ વાર જે આપણો પાક હોય છેને એ બગાડ કરવામાં આવે છે ખાસ કરીને ઉઊંંદરો હોય છે તે સુણ રેલા હોય છે ત બધું સુરણ જે જમીનમાં આપણે રોપવામાં આવે છે તે કાઢી નાખે છે પછી બટાકાનેવ રોપીી છે તે પણ કાઢી નાખે છે પરંતુ એ એટલો બધો અમે તો શું છે પેલા ઉપાય જય હતો એનો અને ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડતો હતો પરંતુ હાલમાં તો એનો ઉપાય અમે શોધી કાઢ્યોી અને હમણાં તો સારી રીતે અમારી ખેતી પણ થાય છે અને પહેલા શું છે કે જે જંગલી ડુકરો હોય છે એટલે કે જંગલી ભૂંડ જે હોય છે તે પણ પાકને ઘણું બધું નુકસાન પહોંચાડી શકતા હતા કારણ કે એની પ્રજાતિ ખૂબ જ વર્ગ હતી અને અમે તેના જે તારના જે ખૂટા હતા તે પણ માર્યા હતા પરંતુ એ લોકોની ચામડી એટલી જાળી આવે છે કે એ લોકો એ તાર ખૂટામાંથી પણ નીકળી જાય છે તો એના ઉપાય માટે અમે સરકારશ્રીને અરજી કરી અને સંશોધન સરકારશ્રી કર્યું અને અમને જણાવ્યું કે તમે આ જે વાડી હોય છે તેની ટ ટકા મશન આવે છે તે મટ અમે એ મૂક પછીથી જે ડુકરો હોય છે તે પણ આવાનો અવસર થઈ ગયા અને પશુ પક્ષી પણ અવસર થઈ ગયા અને એ ટકા મશનને કારણે મનુષ્ય પર પણ અસર કરે છે પરંતુ શું છે કે ડુકરો સાંજે આવે છે સવારના તડકામાં એ લોકો નીકળતા નથી એટલે અમે સાંજે સમયે જ આ દુકને પેલું લાઈટ નું ત્યાં સાંજે સમય ચાલુ કરી મૂકી છે એટલે દુકો આવતો નથી અને પાકમાં તો સાર એ વધારો થઈ રહ્યો છે અને મજા પણ છે હાલમાં પણ અમારે કેરીયર નો પાક લીધો હતો તે પણ અમે માર્કેટમાં ગયા હતા અને સારો એવો ભાવ પણ મળ્યો હતો તમે કેમ છો તમારે ત્યાં જે તમે શાકભાજીને તમે રોકો છો તેને તમે નિકાલમાં નિકાસ માટે કઈ જગ્યા વેચાણ કરો છો માર્કેટમાં જાાવ છો કે પછી હટવાડામાં કે પછી શેરબજારમાં એટલે કે આ જે શેરી શેરીમાં જે લોકો ફરે છે ફેરી એમને આપી દેવો છ તો તમે શું કરો છો એ બાબત અંગે
એ બાબત અંગે તો અમેમ જે ખેતીમાં અમે જે પણ પાક રોપીએ છે તે અમે તો માર્કેટમાં જઈએ છે અનેને માર્કેટમાં અમને સારા એવો બઉ મળ રહે છે કાર તમે જાણો છો કે માર્કેટમાં ઘણા બધા વેપારી હોય છે અને વેપારીઓ ઘણા બધા પ્રકારના આપણા એટલે કે આપણે ઘણા વેપારીઓ પાછ ફરીએ પછી કયા ભાવ ક્યાં કયો ચાલે છે કેટલો આપે છે આપ આપણા માળ પ્રમાણે કેટલો ભાવ એ લોકો જોય છે કારણ કે તમે જાણો છો કે વેપારીઓ આપણને ત્યાં માર્કેટમાં જઈ તો આપણને વધારે પડતા ગૂચી પણ દે છે કાર ત્યાં ઘણા બધા વિવિધ પ્રકારના વેપારો આવી જાય છે અને પછી તે આપણને ભાવ તો સારો આપી દે છે પરંતુ આપણે જે માલ આપીએ છી અને પછી જે એ લોકો પોતાનું જે વેપારી વટાઓ કાપે છે એટલે કે એટલે વેપારી વટા મીન્સ કે એ લોકો જે ડિસ્કાઉન્ટ એટલે કે જે પેલું કમિશન કાપે છે વધારે પણ કાપીે છે એમ એટલે એ પણ આપે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જેને આપણેે જે આપણે માલ વેચેી તે આપણને યોગ્ય રીતે આપ એટલે યોગ્ય રીતે આપ ભાવ આપેલો હોવો જોઈએ ને આપણે સારું પેલું કરેલું હોવું જોઈએ અને અમે તો મોલી મટટ થોડા ઘણા એવા જે માલ માલ બચ્યો હોય જે અટવાડમાં આવેય ત્યાં આપી દેએ છ છે અને અટવાડ માં તમે જાણો છો કે આપણને સારા એવો ભાવ મળી જાય છે અને અઠવાડિયામાં ઘણા બધા આમ તો વેપારીઓ આવે છે અને ઘણા બધા પ્રકારનામ ભાવ આપણને આપ એટલે કે અમે તો અઠવાડમાં જેમ અ સગા સં જ જાય છે એ લોકોને જ અમે તો આપી દેએ છી અને અમને સારા ભાવ પણ આપે છે અને અમે તો અઠવાડામાં ઘણા બધા વિવિધ પ્રકારના જે બીજા પણ શાકભાજી વાળ જે ફેર્યા હોય છે કે પછ ત્યાં બેઠ પણ એવા લાગે જે બેઠે જ એટલે બેસે છે જે પણ શાકભાજી વેચવા માટે ત્યાં અમે એમ તો એ લોકોને પણ અમે આપીએ છીએ અને શું ભાવ આપે છે ને તે અમે જોઈએ છ છેએ પછી અમે એ લોકોને આપીએ છીએ અને અમે જે ખેતી કરીએ છીએ તે મોસ્ટલી એમ તો શાકભાજીને જ કરીએ છીએ અને હમણા પણ હમણા કરેલી છે જેમ કે મરચાંની હમણે ખે ખેતી કરેલી છે કેમકે તમે જાણો છો કે મરચાના ભાવ આમ તો સારા એવા રેતા હોય છે અને સારો વાપરને પ્રોફિટ પણ કરાવે છે પરંતુ તમે જાણો છો કે એમાંમ તો ઘણી બધી પ્રકારની દવા છાંટવામાં આવે છે અને ઘણી બધી કાર દવા આપડે નાખવા પડે છે અને તે ખર્ચા ફૂબ બડી જાય છે એટલે આપણે એટલું વધારે વધારે આપણે દવામાં એટલે કે ધ્યાન રાખશું તેટલું આપણને સારું મળશે બાકી તમે જે ખેતી કરો છો તે તમને એમ લ તમે તો કરતા હશો પરંતુ તે તમને કોઈ આ જે વાત વાતાવરણ છે તે તમારા કોઈ પરિબળ, એટલે મુખ્ય જે પરિબળ બનેલું કારણ કે વાટાવરણ એટલે, આપ હમણા તો જે ખેતી કરીએ છીએ તે આપ નુકસાન પડી જાય છે કારણ વાતાવરણ ખુબ બગડી રહ્યું છે તેના પર શું તમારે કેવું છે? વાતાવરણ પણ સારું કરવું જોઈએ, કરવું જ જોઈએ ને?
હા, એમ તો જોવા જઈએ તો, ખેતીમાં એમ તો હાલમાં એટલી બધી મજા રહેલી નથી કારણ કે વાતાવરણમાં જે ચેન્જીસ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોને ખુબ જ મોટા પાયા પર નુકસાન થઈ રહ્યું છે. આ જે વાતાવરણમાં ચેન્જસ છે તેના કારણે કોઈ વાર કમોસમી વરસાદ આવી જાય અને કેટલીક વાર બરફ પડવાની સંભાવના પણ થઈ જાય છે, એટલે એ ઘણું બધું નુકસાન થવાનું ખેડૂતને સહેવું પડે છે. અને એવું નથી કે આ જે વાતાવરણમાં ચેન્જીસ થયું છે, તેના કારણે જે નુકસાન થયુ છે, તેને આપણે દૂર નહીં કરી શકીએ, આપણે દૂર કરી શકીએ છીએ, પરંતુ એના માટે સે ને આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે છે. જેનાથી આપણે જો રાસાયણિક દવાઓનો છંટકાવ કરીસુ, તો કેટલાક જે જીવજંટુઓ હસે તે નાશ પા પામશે અને કેટલાક જે જીવજંટુઓ હોય છે જે અ જે, જે આપણો પાકને નુકસાન કરતો હોય છે તેમને ખાતા હોય છે તો એવા જે જીવજંતુઓ હોય છે તે પણ નાશ પામે છે જેના કારણે આપણી વનસ્પ જેટલી ફળદ્રુપ થવી જોઈએ તેટલી ફળદ્રુપ થશે નહીએટલે એ એક મોટો પોઈન્ટ છે. અને એમ જોવા જઈએ તો હવે તો શું છે કે, આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો બધો થઈ ગયો છે, તો આપણે જેમ બનેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ, અને એને જેમ બને એમ રીસાયકલ કરવો જોઈએ. એટલે કે એનો પાછો ઉપયોગ કરી શકાય તે રીતે કરવો જોઈએ. અને આપણે હાલમાં એ પણ જોઈએ છે કે, આપણે હટવાડામાં ગયા હોય કે પછી માર્કેટમાં ગયા હોય તો ગમે ત્યાં પ્લાસ્ટિક ફેકેલી હોય છે અને જે હટવાડામાં જે વેપારી હોય છે તેઓ પણ ગમે ટેમ કચરો ગમે ટયા ફેકી દેતા હોય છે અને તેના કારણે જે ગંડકી થાય છે તે લોકો, લોકો સાફ કરતા નથી અને નગરપાલિકા વાળા પણ એટલું બધું ધ્યાન આપતા નથી. પરંતુ એના કારણે એટલું બધું નુકસાન થતું હોય છે કે, આજુબાજુ જે વૃક્ષો હોય છે ટેમને પણ ઘણું બધું નુકસાન થટુ હોય છે, કારણ કે એક જે પ્લાસ્ટિક હોય છે તેને જમીનમાં ભળી જ તમાં ભળી જવામાં ચારસો થી પાંચસો વર્ષ લાગે છે. એટલે કે આપણે તરેકે હમણાં એક પ્લાસ્ટિકની જમીનમાં અંદર આપણેે ઘણા ઊંડે સુધી પણ આપણે દાટીએ અને પછી પાંચ છ વર્ષ પછી પણ એને કાઢશું આપણે તો તેને તેવું જ નીકળશે જરાક પણ આમાં ગંડો થયેલો હશે નહી. અને જમીનમાં ભડેલું પણ હશે નહીં. એટલે આપણે જેમ બનને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો જોઈએ. એ પ્લાસ્ટિક જ આ જેવ જોવા જઈએ તો પ્લાસ્ટિક જ આ આપણો જે ખેતી છે અને જે આપણો એન્વાયરમેન્ટ છે તેને પણ અસર કરે છે અને જે એમ જોવા જઈએ તો ઓઝન લેયર છે તેને પણ આ પ્લાસ્ટિક ઘણું બધું મોટાભાગે ઇફેક્ટ કરે છે એના કારણે શું છે કે જે ઓજન લેયર હોય છે તેમાં પણ હલમાં ગાબડા પડેલા જોવા મળે છે કેટલે ખાડા ખાડા જેવા પડેલા જોવા મળે છે અને એના કારણે આ જે સૂર્યને કિરણો હોય છે એજ પૃથ્વી પર સીધા પડે છે જેના કારણે જો આ આ આપડી શાકભાજી પર એને કિરણો પડ્યા તો આપણી શાકભાજી પણ એટલો બઢો પ્રકાસ ઝેલી સકતી નઠી. એના કારણે સાકભાજી પણ નાસ થવાની સંભાવના રહેલી હોય છે, અને એ પ્રકાશસંશ્લેષણ જે, થત કાર્ય હટુ એ જે, બંધ થઈ જાય છે. એના કારણે આ વનસ્પટી કાર્ય કરી શકટી નથી, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધી જાય છે અને જે મેં તમને કીધું કે ઓઝન લેયર ફાટી જવાથી જે સૂર્યના કરણો આપણા શરીર પર સીધા પડે છે, તેના કારણે આપણને ચામડીના રોગ કે પછી બીજા ઘણા બધા રોગો થવાની સંભાવના પણ રહેલી છે. એટલે આપણે જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અણે ઉપયોગ ઓ થાય તો તેનું રિસકલ કરી શકાય ટે રી તેવી રીતે આપણે પ્લાસ્ટિક ન ઉપયોગ કરવો જોઈએ એમ તો સારું જ છે, પણ ખાતર ને એવું પણ અમે નાખીએ છે, તમારે સુ છે? તમારો, તમારા, પાકમાં, અમા વધારો થઈ રહ્યો છે કે તમે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો, તેના કારણે તમારા પાકમાં સુ ફેરફાર થઈ રહ્યો છે તેના વિશે થોડું ઘણું જણાવસો?
હા, એટલે કે રાસાયણિક ખાતરનો આપડે ઉપયોગ કેરે, ઉપયોગ કરીએ તો આપડા જે ખેતીમાં આપણને ઘણો બધો સુધારો આવે છે, જેમકે રાસાયણિક ખાતર, એટલે કે ઘણું બધું પેલું પ્રકાર નું આવે છે જેમ કે છાણી સારું હોય છે આપડડા તે તો પણ ખેતી કરી હો હતી એકદમ છાણીયું ખાતર તો એકદમ કુદર કુદરટી ને નેચરલ હોય છે એમ બીજું તો ઘણા બધા ખાટરો આવી ગયા છે, કૃત્રિમ ખાટરો ઘણા બધા પ્રકારના, એટલે કે બધા સરપર એ બધું, ઘણા બધા આપડ નાખવું પડે છે. એટલે યુરિયા છે અને એવું બધું જે આ જે ખાટરો છે, તે એમ તો મોસ્ટલી આપણે જે ડાંગરનો પાક રોપે છે તેમાં જરૂર પડે છે. એટલે કે જે આવા ખાટરો, આમ તો જે આપણે પાક કરીએ છે, તેમને તો જે કી જે મોગ જે કીટાણુ હોય છે, બધા જે ઉંગડામાં સારી સક્તિ આવે એટલે કે આમ તો, આપે છે પરંતુ આ એના સાથે આપણે વાતાવરણ પણ સારું રહેસે તો આપડી ખેતી સારી થવાની છે, એટલે કે આપણે જે પણ ખેતી કરીએ છીએ તેમાં તો મોસ્ટલી આપણને આ બધા પ્રકારની અમે તો જોઈએ છે, કારણ કે આપણે જે દવા છાંટીએ છે, એને આપણે દવા છે ને એટલે કુદરતી આપણે ખેતી કરીએ તો નહીં મેર પડે એમ, કારણ કે વાતાવરણના લીધે, આપણે જે પણ ખેતીમાં, એટલે કોઈ પણ પ્રકારની બિયાં રોપ હોય, શાકભાજી રોપેલી હોય, તેને આ નુકસાન કરે જ છે. કારણ કે આપડે તો ઉપરથી દવાઓ છટવા પડે જ છે, પછી ખાતર મુકવું પડે જ છે, પાણી યોગ્ય રીતે આપવું જ પડે છે, એટલે કે આવી જે દવાઓ હમણાં આવી ગઈ છે બજારોમાં, માટે છાટવી ખૂબ જરૂરી જ છે. કારણ કે જો આપડણે ન છાંટીએ તો પછી આપડી ખેતી ને નુ નુકસાન જ થવાની, એકદમ પાક બગડી જ જવાનો છે, એટલે મારે તો એ જ વિચાર છે કે હમણાં તો મે ખેતી પર, એમ તો પહેલા ધ્યાન આપું, તેના કરતા ઓછું જ ધ્યાન આપું છું, અને હવે તો, મોસ્ટલી જોબ પર જોબ જ કરું છું, કારણ કે ખેતીમાં એટલું બધું, એટલે એમ કરું છું, પરંતુ જે મ મમ્મી પપ્પા જે લોકો કરે છે તેમને એ લોકોને થોડી ઘણી હેલ્પ કર્યા કરું છું, તમારે સુ વિચાર ખેતી કરવી જોઈએ અગાડી, કે પછી ની કરવી જોઈએ?
ના, એમ જોવા જઈએ, તો ખેતી પર હવે એટલું બધું ધ્યાન આપવું જોઈએ નહી. કારણ કે ઘણું સારી એ મહેનત માંગી લે છ અને આપણે મહેનત કરવા છતાં પણ જો વાતાવરણ ચેન્જ થતું રહ્યું તો આપણને જોએ એવા પરિણામ મળતા નથી. એટલે ખેતી પર ઓછું ધ્યાન આપવું જોઈએ, ચાલો મળસુ ત્યારે આપણે વધારે માં ઉંડાણપૂર્વક વાત કરીસુ.
હા, સારૂ.